હલો કેમ છો?
હ.
હલો જમ્યુ બસ મજામાં. હા બોલો બોલો હા હા બોલો બોલો. જમી લીધું હમ બરાબર સારું શું બનાય તું આજે તમારે. આજે મેં બનાવ છે પુલાવ આજે કેવું થયું સવારે ઉઠી હું. બરાબર સવારે ઉઠી તો ઘરમાં તો એટલી લેટ ઉઠી. ઉપરથી આજે સંડે હતો એટલે આંખ જ નથી ખોલી બરાબર. જે ઉઠી કામ કર્યું થોડું કપડા ધોયા.
બરાબર.
છે ને નઈ.
શું. હલો. હા અમારે વોશિંગ મશીન છે.
મારે વોશિંગ મશીન છે. સવારમાં મારા હાથ થી કપડા ધોયા તો કપડા બહુ હતા પછી કપડા ધોયા પછી મેં મિઘ જતી રહી કામ પર. પછી બધું ઘરનું કામ મે કર્યું કચરા, પોતું, વાસણ મમ્મી શાક કને રોટલી બનાવીને રહીતી રોટલી પણ મે બનાવી હા. મેંઠું છના. બે ત અને મા આઠન ચમચી બે ચમચી. હમ રવિવારે એમને વધારે ગરાગી હોય. કાર કે રવિવારે બધા ફ્રી હોય ને. એમનો વિકલ્પ શુક્રવારે હોય.
હ
અરછા હમ હમ તો તમે જુઓ તો ગયા? અમે કાલ બના્યા ત તમે શના બના્યા ત મેંથી બટાકાના બન્ને મિક્સ
ના ના હાલો..
ઓછા ગોટના. કસ્તુરી મેથીી ના બનાયા ત.
ના આપડે પેલી મીથી આવે ને. લીલી મેથી હા ભાજી.
મળે છે માર્કેટમાં.
હા મળે છે.
હું તો ગઈ તો મને તો ના દેખાયુ. એવું છે હવે વરસાદની સિઝન આવે ને તો આવ ભજીયા અને બેસનની આઈટમો બહુ ભાવશે. પછી સાંભળો તો ખરા. આજે મેં કામ કર્યું ઘરનું થોડું થોડું અને મારે ફ્રીજ સાફ કર્યું હત તો રે ગ્યુ. કપડા ધોઈ ન નવરી થઈ સાડા અગિયાર. કપડા બહુ હતા પછી વાસણ પકડ્યા
હ
પછી થોડું આમથી આમ ફરી બધું સરખું મૂક્યું પછી ગઈ. માર્કેટ મારે આજે શું કરું હતું અ શું કેહેવાય શેમ્પુ ને વેક્સ લ લેવા ગય. હ પીનું આપડે ક્રીમ બેક્સ ચોકલેટ વાળી. ક્રીમ વગસ એ સારું આવે. અત્યારે મારી ફ્રેન્ડ કદાચ કરવાવેક્સ. કરાઈ દઉ એને. તો પ કોઈ નવી જગ્યા આપડે તો ના ના પગે નહીં હાથ. દો મબ પગમા ફાટ. એટલે ખડો મસાલો નાખ હમ. એનાથી જ તો ટેસ્ટ આવે બનાવી દીધું પુલાવ બનાવ્યું છે. તો ભાઈને ખડો મસાલો પુલાવમાં નહીં ભાતો. કેટલું સરસ પુલાવ બનાવ્યું છે આજે મેં. તો પુલાવ ન સામગ્રી ચ લેવા ગઈ હતી હું હમ હમમ. હમસ્ટ આવે સ્ટ્ર ટસ્ટ આવે. સ્લ આવે કોડ નાખ ડુંગળી નાખી લસણ આદુ મરચાની પેસ્ટ નાખી. પછ ટામેટા છે ને મિક્સ કરીને મિક્સર માં દળીને નાખ્યું. ત કે ટામેટું મોડર્મ ના આવે ને એનો ટેસ્ટ પણ સારો આવે.
બરાબર.
હમ એક મસ્ત પુલાવ બનાયા.
અચ્છા.
ચોખા છૂટા છૂટા થયા છે થોડા થોડા. કઈ યાદ તો બપોરે ભૂખ લાગી તો મેમે બેસન ના ચીલા બનાયા. રાતનું કાલ અમારા ભજીયા બનાયા તા ને હા તો એ ભજીયાનું બેટર પડ્યું હતું તો એનીંદર. અર બીજી બે ત્રણ ડુંગળી સમારી મરચાં સમાર્યા એની અંદર મસ્ત એ બનાવ હવે હું શું બનાવીશ ખર બેસન ના પરાઠા બેસન રઈશ ગૌઉના લોટ એટલા એની અંદર ડુંગળી ટામેટો જે બી ઝીણું ઝીણું સરીને જે બી વેજીિટેબલ ભાવે એ બધું નાખી દઈ પછી પરાઠા ઉતારીશ આ રિયા એક દિવસ લાવી હતીી ને એ મને બહ ભાવું તું
બરાબર
તેૈ ઉંટ આય પરદેશ આજે ચીલા રોટલી અને દહીં ખાતું છેું પછી કાલે ભજીયા બનાયા ત હમ બેસન ના ચીલા રોટની નદઈ હા હમ ચાલ હવે ખાવા હા એક જ મિનિટ હા પછી કાલ તો મારો બહુ બિઝી ડે હતો. કાલ તો હું સાંજે છ વાગે નહી સાડા પાંચ વાગ્યા ની જમવા જવાનું જમવાનું બનાવવા લાગી ગય હતી દાળ ભાત રોટલી મરચાં ના ભજીયા ડુંગળી ના ભજીયા અને બટાકા ના ભજીયા
બરાબર
ત્રણ જાતના ભજ્યા સાડા આઠ સુધી બધું બનાવી દીધું તું ચાલ પપ્પા નો ઉપવાસ હતો ને એટલા હમ એટલે હું નવું નવું ટ્રાય કરું છું મજા આવે એક દિવસ હમ વાી હો
ભાવને હો હો ના અમારે તો બ વિચિત્ર પણ થઈ જાય
પેલું પેલું લાવાનું નોન સિક નું તો લાવાનું એમાં હા પછી ચોટે નહી.
મોગા આવેને. અમારો તવો તું જોજે એક વાર અમારો તવો છે ને પેલો લારી ઉપર પેલો મોટો તવો હોય ને સ્ટીલ નો એ તવો છે બહું મોટો છે અમારો તવો.
એવું.
હમ્મ જલના લોકો વાપરે ને એમ લા રીમા અને રેસ્ટોરેન્ટમાં વપરાય ને એ તવો છે. એ બહુ મસ્ત ઉતરે પતલા પતલા અને સારા ઉતરે પણ એક બે બગડે ને પછી ઉતરે. જોકે એ તો બગર સે શું કરવાનું ખબર મીઠું લેવાનું તવા ઉપર ભરભડાઈ દેવાનું બરોબર પછી મીઠું થોડું બ્રાઉન કલર નું થઈ જાય ને તો પા એ કાઢીને પાણી વડે લૂછી દેવાનું પછી ડુંગળી લેવાની એની ઉપર થોડું તેલ લગાવી ને ડુંગળી વડે પાછું એ કરીને લૂછવાનું પછી ઉતારજો કોઈ દિવસ નહી તૂટેએ
બરાબર.
હમ્મ.
મેં એકવાર બે વાર ટ્રાય કર્યા તો ત્રીજી વારમાં મસ્ત બની ગયા હતા હ શું નોન્સ સ્ટીક નું છે ને અને બહુ ટાઈમ પેલા લાયેલું છે. પેલા લાયું તું તો અત્યારે એ જ તવી ચાલે હે. ઢોસા માટે એ જ યુઝ કરીએ.
હમ્મ પણ અમાર બહુ ઓછા બને. કારણ કે ઢોસા ને દાળ ને બધું બનાવવાનું હોય ને
હા બહુ લમણા હોય એના તો હમ્મ. બહુ લમણાં હોય.
ફ્રી હોઈએ ને તો બનાઈ શકીએ.
મારે મસ્ત આજે ઢોકળા બનાવવાના હતા, પણ યાર આ ભજીયામાંન ભજીયામાં રઈ ગયા.
તમે બનાયવા ભજીયા
ના-ના-ના-ના-ના, પપ્પાએ, એટલે આવડે છે
તો મમ્મી ચ્યા ગ્યા?
હે? મમ્મી ને એવું છે કે પેલું ગળામાં દુખે ને એને, તો એને ખાવાનું નથી, તો એને દૂધ અને રોટલી ખ ખાઈ લીધી તી. તો પછી ખાતી નથી, તીખું ને બધું ખાય ને તો ગળામાં બળે છે. તો એટલે એ નહીં ખાતી. હા એને તો એક બે મહિના થઈ ગયા, ગળામાં નહી સારું થતું.
હાય-હાય કેમ? તો દવા લાવી જોઈએ ને.
દવા કેટલાય દવાખાના બદલ્યા નહીં ફરક પડતો. ડોક્ટર જો એટલા બધા દવાખાના જોયા ને તો એવું કંઈ કહેતા નથી કે કંઈ છે, ઇન્ફેક્શન છે એવું કે છે ખાલી. પણ આપણે ખબર ગળામાં પેલું કંઈક અલી બહુ દવા લાઈ, પછી એક છે ને પેલો નરેન્દ્ર છે ને આ સમતાં વાળો તો ઉપર છે ને ત્યાં એના ત્યાં ગળાના ડોક્ટરને હવે એકવાર બતાયું, તો એવું કહે છે કે ગળામાં કે ગાંઠ થઈ ગઈ છે. પણ તેનું જે લાળ ગ્રંથિ હોય ને એટલે પેલું કંઈક ઇન્ફેક્શન વગેરા થયું તો એની ગાંઠ થઈ ગઈ છે.
અચ્છા, હમ્મ-હમ્મ.
બસ હવે એની હવે દવા કરી છે, પણ કાઈ હજું એટલો બધો ફર રક નહીં પડ્યો. જોઈએ હવે શું થાય. કેમ કે બઉ દવાખાના બદલ્યા, પેલી ત્રીશામાં ગયા, કેટલી બધી હોસ્પિટલ બદલી. જોઈએ હવે. શું થાય. અહીંયા મચ્છર બહુ છે હો વરસાદ આયો એટલે.
એવું? હવે તો બઉ બફારોય લાગશે, અંદર બફારો લાગે ને બહાર ઠંડક છે.
અહં. બાર મસ્ત હવા આવ પીતી હમણાં નહીં આવતી.
કેમ એવું? તમને વરસાદ ગમે ખરા? જો તમને જે ઝીણો-ઝીણો વરસાદ આવે ને એને રીઝલ કહેવાય. શું કહેવાય? જ અહ ધર ઈન રિઝલ આઉટસાઈડ. ડી ડબલ આર આઈ ઝેડ એલ ઈ ડ્રીઝલ, એટલે જે ધીમો-ધીમો છાટ હોય ને એને ડ્રીઝલ કહેવાય ઇંગ્લિશમાં. ઓકે? હા.
બરાબર. ફાસ્ટ આવતો હોય એને શું કહેવાય?
પોરલ, પોરિંગ. ઓફ ધ રેઈની ઇઝ પોરિંગ આઉટ સાઇડ.
અચ્છા.
હમ્મ. પછી લગાતાર ચાલુન ચાલુ હોય ને
હા.
નહી કન્ટિન્યુ ના કેવાય. ધ રેન ઇઝ ઓન એન્ડ ઓન, ઓન એન્ડ ઓન, ઓન એન્ડ ઓન. એમ. હમ્મ. પછી થરિંગ કોને કહેવાય, હવા અને વીજળી એક સાથે થતી હોય ને તો એને થરીંગ કહેવાય. થડરિંગ કેવું કઈક કેવા સારું થ પતી જ આવે. હ ઠંડ રિંગ ઠંડ રિંગ હમ હમ. ધ થંડરિંગ આઉટસાઈડ એમ. ઝીણા ઝીણા ડ્રીઝલ હમ. પાસને પોરી હ. હ ના હવે હા થોડી થોડી, ત્યારે ચાલતી હતી મસ્ત હ વા આવતી હું માર્કેટ ગેતી ને ત્યારે હમ અત્યારે હમ કઈ નઈ એ સારૂ ચલો. એ મે જોયું તું ભારે હું તમને કહું અત્યારે મૂકું હું બીજા કોલમાં ક હા